મજામાં તમે કેમ છો? હા.
હું પણ મજામાં છું, હ ઘરે બધા સારા? બધા સાર છે. આજે મારે હા આજે મારે થોડી તમારી સાથે ચ એક વિષય પર ચર્ચા કરવી હતી. એટલે મેં તમને કોલ કર્યો.
અચ્છા. કઈ કયા વિષય પર ચર્ચા કરી હતી? તમને?
હા એ જ મહિલા શક્તિ. રસ્તિકરણ માટે. કે આપણા સમાજમાં હજુ મહિલાઓને જે હક્ક જોઈએ, એ એમને સમાન માત્રામાં મળતા નથી.
હા ખરેખર આ તો તમે સાચી વાત કહી, આ વિષય ખૂબ મહત્ત્વનો છે.
હા, એટલે જ તો એના વિશે વાત થવી ખૂબ જ જરૂરી છે જો મહિલા શક્તિકરણનો મતલબ તો એ જ ને કે મહિલાને એના સમાન હક્કો આપવા એને પોતાની જિંદગીના ફેસલા એને જાતે લેવાની સ્વતંત્રતા આપવી એ જ મહિલા શક્તિકરણનો અર્થ થાય છે ને
હા તમે સાચી વાત કરી મતલબ મહિલાઓને પોતે પોતાનો નિર્ણય લેવાનો પોતાનો હક માટે એ ઉભો રહેવા ઉભા રહેવાનો અને સમાજ સમાન એટલે ઇક્વેલિટી મેળવી તે જ મહિલા સશક્તિકરણ છે છે
બિલકુલ સાચી વાત છે એટલે જ તો મારું માનવું છે કે મહિલાઓને શિક્ષિત કરવી ખૂબ જ જરૂરી છે આપણી ઘરની જે બહેન, દીકરીઓ, મહિલા જે ક જે કોઈ પણ હોય છે એમને શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે જો મહિલા શિક્ષિત હશે ને એક મહિલા શિક્ષિત હશે તો એ પોતાના પરિવારને શિક્ષિત કરશે અને જો એ આખા પરિવારને શિક્ષિત કરશે તો આખો સમાજ શિક્ષિત થશે
તમે તો સાચી વાત કરી એટલે તો હમણાં ના ગવર્મેન્ટે, કેટલી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન શરૂ કર્યું છે અને ઘણા લોકો એને ફોલો બી કરે છે, પણ પહેલે ના લોકો મહિલાને ઘણી મર્યાદામાં રાખ જે જેથી એ લોકો આગળની વધી શકતા શકે
હા, બિલકુલ સાચી વાત છે, પહેલાં ના કરતા હમણાં જમાનો ઘણો બધ બદલાયો છે, પણ છતાં પણ અત્યારે પણ અમુક એવા ક્ષેત્રો છે કે જ્યાં મહિલાઓને સ્વતંત્રતા નથી પોતાના સપનાઓ પૂર કરવાની. પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવાની, કે એ એ આગળ ભણી શકે, એની એને સ્વતંત્ર જ નથી આપતા.
હા. જેમ કે સ્પોર્ટ્સમાં. એજ. વેકેશનમાં, બી બિઝનેસમાં તો ઘણી વાર લોકો તો એમને બિઝનેસ કરવા જ નહી દેતા હતા, પછી પોલિટિક્સ છે એમાં હજી પણ છે ને, થોડું ઇનક્વાલિટી ચાલે જ છે.
હા સાચી વાત છે. પણ ધીરે ધીરે સમય બર બદલાયો છે, તમે જુઓ ને આજે મહિલા ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે, મહિલા પુરુષની સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે, તમે સ્પોર્ટ્સ ક્ષેત્ર લઈ લો, કે પોલિટિક્સ સ્લેલો, ત્યાં પણ તમને મહિલાઓ જોવા મળશે અત્યારના સમયમાં, એવું કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલા નથી.
હા. તમે વાત તો સાચી કઈ છે, પણ હજુ બી ઘણી જગ્યાઓ છે, મહિલાઓને સમાન તક મળતી નથી, એજ સૌથી મોટી સમસ્યા છે જેન્ડર ઇનક્વેલિટી.
હજી ઘણા એવા ક્ષેત્રો એવા ગામડાઓ છે ગામડાઓ શું શહેરોમાં પણ મેં આવું ઘણું બધું જોયું છે, કે ઘરની મહિલાઓને, એમના આગળ શિક્ષણ કરવા નથી દેતા, એમને બહાર જોબ કરવા નથી દેતા, કે પછી એ પોતાના નિર્ણયો પણ એમને ઘરના પુરુષને પૂછીને લેવા પડે છે ઘણી જગ્યાએ આ બધું ચાલે છે.
હા, તમે સાચી વાત કહી, એજ્યુકેશન મહિલા માટે બહુ ખૂબ જરૂરી છે કારણ કે એજ્યુકેટેડ વુમેન પોતાનો જે ડિસિઝન છે તે લઈ શકશે અને ફાાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થશે બીજા કોઈ પણ ડિપેન્ડેન્ટ નાઇ હશે
બિલકુલ સાચી વાત કરી તમે કેમકે મહિલાએ શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે જો મહિલા શિક્ષિત થઈ જશે પોતાના પગ પર ઊભી રહેશે ને તો એને એક આત્મનિર્ભરતા આવશે કે પોતાના નિર્ણયો એ જાતે લઈ શકશે એને કોઈ સમાજનો ડર નહી લાગશે એટલે પહેલા તો મહિલાને શિક્ષિત થવું ખૂબ જ જરૂરી છે
હા, પણ સોસાયટી નો માઈન્ડસેટ બદલવો પણ ખૂબ જરૂરી છે સોસાયટી એમ ચાહે છે કે મહિલા. ઘરે રહીને ઘરનું કામ કરે અને પુરુષ બહાર‌ જને કામ કરે આ ખોટ તું, છે
હા, આપણે લોકોની આ જ વિચારધારા બદલવી છે, કે પહેલાંનો સમય હતો કે જ્યાં પુરુષ જ ઘરની બહાર જઈને કામ કરતું અને મહિલાએ ઘર સાચવવાનું હતું પણ ધીરે ધીરે સમય બદલાયો અને મહિલામાં પણ. એટલી સમજ આવી કે એ કોઈ પુરુષથી કમ નથી, જે પુરુષ કરી શકે તે મહિલા પણ કરી શકે છે અને એક મહિલા બહાર કામ કરવાની સાથે સાથે બખૂબી પોતાના ઘરનું ધ્યાન પણ એટલું સારી રીતે રાખી શકે છે
હા, તમે સાચી વાત કહી, હા આજની આજની, જે દીકરીઓ છે તે ક્યાં પહોંચી રહી છે, ચાંદ પર કલ્પના ચાવલા તે આપણને ફાયર કરે છે કે ચાંદ પર જઈને આઈવી સુનીતા વિલિયમ્સ જે ચાંદ પર જઈને આવી છે
ખરી વાત છે એવી તો કેટલી બધી મહિલાઓ છે આપણને કે જે આપણને એક ઉદાહરણરૂપ છે અને અત્ય્યારે પહેલાંના જમાનામાં પણ એવી કેટલી બધી વીરાંગનાઓ હતી કે જે પોતાના હક માટે પોતાના દેશ માટે એટલી બહાદુરાઈથી લોકો એટલી બહાદુરાઈથી લડીને પોતાના સન્માનની લડાઈ લડીને એ જંગ જીત્યા છે.
હા જ. જેમ કે રાની લક્ષ્મીબાઈ.
હા સરસ ઉદાહરણ આપ્યું તમે તો આપણે પણ કોઈક એવી વીરાંગનાઓથી કમ નથી આંકવા જોઈએ આપણે મહિલાઓમાં એટલી શક્તિ છે કે આપણે દરેક કામ બખૂબીથી કરી શકીએ છીએ એટલે આપણે કોઈ દિવસ એવું ના વિચારવું જોઈએ. કે આ તો પુરુષનું જ કામ છે આ તો મારાથી નહીં થાય બિલકુલ નહીં જે પુરુષ કરી શકે એ મહિલા બિલકુલ કરી શકે અને એનાથી સારું કરી શકે છે.
હા તમે સાચી વાત કહી અને આપણે વુન વુમનની સેફ્ટી માટે ઘણા લો પણ બનાવવા જોઈએ.
હા બિલકુલ લો બનાવવા જ જોઈએ એના માટે કે વ વું મહિલાના અધિકાર શું છે એ ઘણી બધી એવી મહિલાઓ છે કે જેમના એમના હકના અધિકારો વિશે એમને માહિતી નથી તો એ માહિતી એમના સુધી પહોંચાડવી. જોઈએ કે તમારા તમારા હકના અધિકારો પણ કાનૂને બનાવ્યા છે અને એની દરેક જાણકારી તમને હોવી જોઈએ પણ મારું એમ પણ માનવું છે કે મહિલાએ પણ કાનૂનના જે બનાવેલા નિયમો છે મહિલાની સુરક્ષા બાબતે. તેમનો દુરુપયોગ ના કરે એ પણ મહિલાએ ધ્યાન રાખવું જોઈએ.
એલિમનીની પાછળ પોતા પોતાનું આખું ઘર સંસાર હશે તે છોડી દે છે.
હા એ બધું ના કરવું જોઈએ પોતાને જે સરકારે મહિલાઓ માટે જે કાનૂન બનાવવ્યું છે તો એનો દુરુપયોગ ના કરવો જોઈએ મહિલાઓએ એ પણ મહિલા એટલે હવે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો બસ.
જાગૃત તો એ રીતે જ કરી શકીએ. કે એ પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ છે પછી એ લોકોને ડિજિટલી આપણે અવેર કરી શકીએ ઘણી બધી. કેટલી વસ્તુઓ છે જ્યાંથી આ વેટ થઈ જ શકે છે.
બિલકુલ સાચી વાત છે અને હું એમ પણ ઈચ્છું છું કે તમે હું અને અ થોડીક આપણે મહિલાઓ મળીને એક સેમિનાર આયોજિત કરીએ મહિલા શક્તિકરણના વિષય પર એક સેમિનાર આયોજિત કરીએ તમારું શું માનવું છે.
ખુબ સરસ વિચારશે તમારો, પાક્કું પાક્કું આપડ કરશું ને.
હા જો આપણે એ સેમિનારમાં એ જ બધા મહિલાઓના હક્કો વિશે, બેટી પઢાઓ બેટી બચાઓ અભિયાન વિશે લોકોને માહિતી આપશું, કે સરકારે એટલી સારી તમને, સુવિધા આપી છે કે બેટી પઢાો બેટી બચા અભિયાન ચાલુ કર્યું છે, તો એનો લાભ લેવો, આજકાલ કેટલી સરકારી શાળાઓમાં મફત દીકરીઓને શિક્ષા આપે છે, તો તમે દીકરીઓને ભણાવો એમને આગળ વધો, વધવા દો એમને એમની સાથે જો આપણે શિક શિક્ષિત તો હશું, પણ એ આપણો જો સૌથી પહેલાં આપણો પરિવાર આપણો સાથ આપશે ને, તો આપણે બધું હાસિલ કરી શકશું, એમાં પરિવારનો સાથ ખૂબ જ જરૂરી છે.
પરિવારનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે આગળ વધવા માટે, ભલે એ ફાઈનાન્શિયલી હોય, કે પછી મેન્ટલી હોય, પરિવાર ન સપોર્ટ ખૂબ જ જરૂરી છે, અને અગર એક છોકરી વાંચેલી હશે, તો પછી એ પોતે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ હશે એનું કોન્ફિડન્સ વધારે હશે, અને પોતાના ડિસિઝન લઈ શકશે અને પોતાના સપના પણ પૂરા કરી શકશે.
બિલકુલ સાચી વાત, બસ તો આપણે એ સેમિનારમાં મહિલાઓને વિશે વાત કરીને બસ લોકોમાં એ જ જાગૃતતા લાવી છે, કે સૌથી પહેલાં તો મહિલાને શિક્ષિત બનાવો, એને આત્મનિર્ભર બનાવો, કે એને પોતાની જાત પર વિશવ વિશ્વાસ હોય કે ના હું પણ કંઈક કરી શકું છું, તમે તમારી દીકરીઓને ભણવામાં આગળ વધવામાં, એમનો સાહથ આપો.
તમે સાચું કહ્યું, તો એને તો એનાથી અમને એવું લાગશે કે અમે કોઈ છોકરાથી, કોઈથી મર્દથી કમ નથી, અમે બી એ લોકોથી ઇક્વલ જ છે, જે એ કામ એક કરી શકે છે એ કામ મેં પણ કરી શકું છું. મેં ન. થી નીચે ઉપર છું.
બિલકુલ સાચી વાત કરી બસ આજ તો એક વાત છે કે આપણે બસ મહિલાઓને એમના અધિકાર વિશે લડતા શીખવાડું છે આપણે પુરુષથી આગળ નથી જવું બસ આપણે તો પુરુષની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું છે બસ એ જ બધું આપણે. સેમિનારમાં ચર્ચા કર. કરશું સ્ત્રીઓના હક માટે.
હા હા પાકોું.
તો આપણે મળીએ બાય.
બાય.